હલો મિત્ર આવાજ આવે છે.
હા મિત્ર અવાજ આવે છે.
હા મિત્ર કેમ છો મજામાં છો
હા મજામાં મિત્ર તમારો અભ્યાસ નું કઈક કેવું ચાલી રહ્યું છે.
હા મિત્ર સારું ચાલુ રહ્યું છે મિત્ર. આજે આપણે બાળકોમાં મોબાઈલની ફોન મોબાઈલ ફોનની આદત પર. થોડી ચર્ચા કરવી. તો તમારો ટાઈમ હશે તો મને આપશો.
હા મિત્ર તમે કીધું કે મોબાઈલ વિશે ને.
ને બાળકો માં મોબાઈલ ફોન ની આદત.
હા બાળકોમાં મોબાઈલ. ફોનની આદત એના વિશે હું તને માહિતી જણાવ કે. આજના સમયમાં બાળકો મોબાઈલ. જીવનમાં એક સામાન્ય ભાગ જેવો બની ગયેલો સે. એ જો મર્યાદિમાં જો ઉપયોગ થાય તો સારું કેવાય જેમ કે. કોઈ અભ્યાસમાં. કે કઈક શિક્ષણ માહિતી મેળવવા માટે મદદરૂપ મદદરૂપ થાય તો. એ સારો ઉપયોગીમાં ગણાય એવું ગણી શકાય. પરંતુ જો કોઈક નુકસાનકારક બની શકે તે રીતે ઉપયોગ કરે તો બાળકોને. ને અસર લાંબા સમયમાં જોવા મળે છેવ. મારા ખ્યાલમાં જોવા મળ્યું છે અમારા વિસ્તારમાં. મોબાઈલની વધુ ભાગની આદત થતી હોય અસર જેમ કે બાળકોને. નાનપણથી જ આપવામાં આવે એટલે નોલેજ તો આવી જાય પરંતુ. એની આંખ પર કે વગેરે પર અસર જોવા મળે છે. કેટલા મારી સ્કૂલ માં જ જોવા મળે જેમ કે છઠ્ઠા ધોરણ માં આવતા વિદ્યાર્થી એ લોકોને. ચશ્મા. જોવા મળ્યા નાની ઉંમરે એ સારું નહી કય શું તમે કઈક માહિતી આપી શકશો. કે આદત ટાળવા હાડું ઉપયોગ જેવું કઈ. હ.
મિત્ર તમારી જેમ જ મારો પણ આવો જ અનુભવ છે નાના છોકરાઓ. નાનપણની ઉંમરમાં જ મોબાઈલનો શોખ વધુ રાખે છે. અ આજના આધુનિક યુગમાં મોબાઈલ ફોન આપણા જીવનનો અંત. એ અગત્યનો ભાગ બની ગયો છે. જેમાં શિક્ષણ માહિતી મેળવવા અને સંપર્ક માં રહેવા માટે મોબાઈલ ખુબ ઉપયોગ. સાધન છે. પરંતુ જ્યારે તેનો અતિરેક ઉપયોગ થાય છે ત્યારે. તે બાળકો માટે સમસ્યા પણ બની શકે છે મિત્ર. એમ આજકાલ ઘણા બાળકો. કલાકો સુધી ગેમ મોબાઈલમાં ગેમ રમે છે. એ વિડીયો જોય છે. અને સોશિયલ મીડિયામાં સમય પસાર કરે છે જેના. કારણે અભ્યાસમાં પણ ધ્યાન ઓછું હોય છે મિત. આ આંખોની તકલીફ ઊભી થાય છે ઊંઘમાં ઘટાડો થાય. થાય છે અને શારીરિક પ્રવૃતિ પણ ઓછી થાય છે. વધુમાં પરિવાર સાથેનો સમય પણ એ લોકો. ઓછો થવાથી સંબંધોમાં પણ અંતર આવે છે. એ મોબાઈલ ખરાબ નથી. પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરીએ તે મહત્વનું છે મિત્ર. જેમ માતા પિતા એ બાળકોને મોબાઈઇલ વાપ. પરવાનો સમય નક્કી કરવો જોઈએ અને. તેમને રમત ગમત વાંચન સંગીત ચિત્રકલા જેવી. સર્જનાત્મક પ્રવૃત્તિમાં ભાગ. લેવા પ્રોત્સાહિત કરવું જોઈએ બાળકોએ. પણ પોતાના અભ્યાસ અને સ્વાસ્થ્યને. પ્રથમ પ્રાથમિકતા આપવી જોઈ એમ. આપણે ટેકનોલોજીનું સમજદાર. સમજદારી પૂર્વક ઉપયોગ કરીએ તો તે. તે આપણા વિકાસ માટે આશીર્વાદ બને બની શકે છે. તેથી ચાલો મિત્ર આપણે મોબાઈલ નું મર્યાદિત અને. યોગ્ય કેવી રીતે. બનાવી એ આપણે ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ. એ મિત્ર તમે થોડુંક કહી શકો છો કે. અ યોગ્ય રીતે મોબાઈલ નો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. નાના બાળકો પણ અને. મોટા મોટા માણસો માટે પણ.
હા મિત્ર. તને જણાવ્યું કે મોબાઈલનો કઈ રીતે ઉપયોગ કરે છે. હું કેમ કે સ્માર્ટફોન પેલા જો ડબલા આવેલા હતા ખબર. એ સારા ઉપયોગ માટે હા એ સારા ગણાતા હતા પર તો હા. જ્યારથી આ સ્માર્ટફોન આવ્યો એનાથી કેટલી બધ અસરો બાળકો ઉપર. મને જોવા મળી કે જેમ કે એ લોકો રડતા હોય એટલે એના મમ્મી પપ્પા મોબાઈલ આપી દે એટલે શાંત થઈ જાય. પણ એવી કરતાં એ કરતાં એને આદત પડી જાય. પટલે એને લત લાગે એવું બી કહી શકાય જેમ કે અમારા વિસ્તારમાં તો નાદલા નાનલા પોરીયા. પરિયા પેલા રમવા લાગી ગેલા ફ્રી ફાયર ગેમ. તે સારી નહી કેહેવાય કેમ કે એમાં એકવાર મને બી ભૂતકાળમાં લોકડાઉનમાં લત લાગી ગયેલી એવું એક એવી ગેમ છે કે રમ્યા જ કરાય એટલે સારા સારા તો નહી જ કેવાય. શું તમે એક ઓનલાઈન ગેમ રમતા વિદ્યાર્થીને જોયા છે તમારા વિસ્તારમાં?
હા મિત્ર એક નહી ઘણા વિદ્યાર્થીઓને જોયા છે મિત્ર. નાના નાના છોકરાઓ પણ મોબાઈલ લઈને બે ત્રણ કલાક આખો અમુક આખો દિવસ ગેમ ચાલુ ચાલુ જ હોય છે. એના કારણે એ સારું નહી ગહેવાય મિત્ર નાના વિદ્ય નાના છોકરા માટે એ બહુ અસરદાયક બની જાય છે જે ઝેર સ્પ ઝેર સ્વરૂપે પણ કહી શકાય છે જ્યારે અનેને સાપ સાપડ ડંકો મારે ત્યારે ધીમે ધીમે આપણના શરીરમાં ઝેર પસરી જાય છે એ જે રીતે નાના છોકરાઓ પણ મોબાઈલ ન એક વાત જો લત લાગે તો એ ધીરે ધીરે બગડતા જાય છે. એવું ના ગેમ રમવું ગેમ આપણે રમ ના નથી પાડતાં કારણ કે કેમ રમવાથી પણ આપણને દિમાગમાં એ આપણા મજ મગજમાં યાદશક્તિઓ વધે છે. જયારે આપણે ગેમ રમીએ છીએ તો એ ગેમના કારણે આપણું માઇન્ડ એકદમ એક્ટિવ રહે. ક્યારે શું થ ક્યારે શું થશે ત્યારે આપણે શું કરવું જોઈ. એજ એ રીતે આપણનું એમ મગજ એક્ટિવ રહે છે પણ આપણે મર્યાદિત સમય માટે જ ગેમ રમવું જોઈએ. જેમ આપણને કંટાળ આવ્યો હોય તો દસ પંદર મિનટ રમી લેવાનું એમાં કશું વાંધો નહી. પરંતુ આખા દિવસ રમી રમી રમીને એક કરે છે. તે એના કારણે આંખોની પ્રોબ્લેમ ઘણી ઉભી થાય છે મિત્ર. તો તમારા બાજુ પણ મિત્ર આવું હશે ને કે જેમને મોબાઈલસ સ્માાર્ટફોન કે લેપટોપ કે ટીવી હ વસ્તુ જોવાથી કોઈને આંખોની આંખોમાં પ્રોબ્લેમ થયું હોય એવું.
હા આ તમે કીધું તેમ કે આ મોબાઈલવ જોવાથી અસર જોવા મળે છેમ કે મારે ત્યાં છે લગભગ છઠ્ઠા ધોરણ માં ભંગતો છે વિદ્યાર્થી એ એના ઘરે નાનપણથી ટીવી હતી એટલે ટીવી જોયા કરીને. એના એની અસર મને એવું લાગ્યું કે ટીવી જોવાથી જ એની હશે ચશ્મા એ ભાઈ તે સારું ના કેવાય તમે કીધું તેમ સ્કૂલમાં આવે તો સ્માર્ટ બોર્ડ આવી ગયા અને પહેલાના જેમ બ્લેકબોર્ડ પર એ લોકોને લખાવતા બી નહીં. એટલે સ્માર્ટ બોર્ડ એ સારું એમ તો કેવા ટેકનોલોજી નો ઉપયોગ કરવો જોઈએ પણ લબધભી નહી જાય કે હા સમય મર્યાદા તો શું તમારા સ્કૂલમાં આવું જોવા મળ્યું કે સ્માર્ટ બોર્ડ વગેરે ની સુવિ
નહીં મિત્ર અમારા ગામડામાં પ્રાથમિક ત્યા તો નહી પણ મારી નજી નજીકમાં જે એક એ છે સ્કૂલે ત્યાં પણ મેં જોયા છે ઘણા વિદ્યાર્થીઓ એ વિડીયો મેં ત્યાં સ્કૂલ ના જોયા છે ઘણા વિદ્યાર્થીઓ આમ સ્માર્ટ બોર્ડ લગાવેલો હોય છે એમાં ભણતા રહે છે સારી રીતે પરંતુ એ લોકોને પણ એ લોકો માટે પણ સ્કૂલમાં સમયનો મર્યાદિત સમય મર્યાદિત હોય છે એટલા માટે એ સારું કેહેવાય કે સરકારે સમય મર્યાદા માટે સ્માર્ટ સ્માર્ટ બોર્ડ આપ્યો અને એના કારણે વિદ્યાર્થીઓ નું ભણતરમાં પણ વધુ સુધારો આવે કે કારણ કે આપણે જે બ્લેકબોર્ડમાં જો શિક્ષક ભણાવે છે. એ આપણને યાદ નહી રહેતું કારણ કે એ લેખિતમાં હોય છે એટલે યાદ બરાબર નહીં રહેતું પરંતુ આપણે જે એ વિડીયો પ્રકારે જો અભ્યાસ કરીએ ને વિડીયો જોઈ જોઈને તો એ આપણે તરત જ યાદ રહે છે કારણ કે એમાં અને જે શિક્ષક ભણાવે છે એ બોલી બોલી ને વાંચીને અને અ બ્લેકબોર્ડ પર લખીને પણ આપણે જો જારે ચિત્ર આમ ચિત્ર જોઈએ કે આ દાખલા તરીકે આપણે ક્યારે એ એક બે કલાકની આપણે મૂવી જોઈએ તો આપણને મૂવી કેવી રીતે યાદ રઈ જાય મૂવી એજ રીતે એ એજ રીતે સ્માર્ટ બોર્ડના ત્યાં ચિત્ર દર્શાવીને જો શિક્ષ ભણાવે તો એ વિદ્યાર્થીઓનું માઇન્ડ એકદમ એક્ટિવ થાય અને સારી રીતે એ લોકો યાદ પણ રાખે છે મિત્ર તો મિત્ર આ સમસ્યા ન તો હવે આપણે ઉકેલ કરવો જોઈએ કે આપણને આપણા આ સમસ્યા નો ઉકેલ આપણા માતા પિતા એ બાળકો માટે મોબાઈલ પણનું સમય નક્કી કરવો જોઈએ બાળકોને રમત ગમત પુસ્તકો પુસ્તકો વાંચવા ચિત્રકામ અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ પ્રોત્સાહત કરવા જોઈએ મિત્ર એ શાળાઓમાં પણ મોબાઈલ નો યોગ્ય ઉપયોગ વિશે માર્ગદર્શન આપવું ખૂબ જરૂરી છે શિક્ષકોએ એમ મોબાઈલ એક ઉપયોગી સાધન છે. પરંતુ તેનો ઉપયોગ મર્યાદા અને સમજી પૂર્વક કરવો જોઈએ મિત્ર તો મિત્ર અંતમાં હું આટલું જ કહીશ કે બાળકોમાં મોબાઈલ ફોનની આદત પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. જેથી તેઓ સ્વસ્થ ખુશ અને સફળ જીવન જીવી શકે છે મિત્ર. તો મિત્ર તમારો આટલો કિંમતી સમય મને આપ્યો. તો એ બદલ આભાર મિત્ર ધન્યવાદ
આભા ધન્યવાદ
આમ